કેમ લાગતો નતો ફોન?
મને શું ખબર હવે. ક્યાંક તમારામાં જ લાગે તો.
શું લાગેલું?
તમારામાં જ કઈક બ્લીચ થઈ ગયા તમારા ફોન માં મારા સાઈડ બે વાર રીંગ દીધી બે વાર ફૂલ રિંગ ગઈ.
તો અમારામાં ગ્લીચ ના કહેવાય એ બાજુ ગ્લીચ છે.
વાહ અમારે પૂરી પૂરેે રિંગ ગઈ ઉતરી ગઈ બે વાર પૂરી રીંગ ગઈ તો અમારે ગ્લિચ ક્યાંથી આવશે ભાઈ. તમારો જ ફોન નથી
રાયપુર માં જ ગ્લીચ છે ભાઈ નવસારીમાં નથી.
હા દેખાય ર અડધું પાણીમાં ડૂબેલુંને
નથી ને, ના પાણી હોય તો રાજસ્થાન વાળા ને પૂછયાવો પાણી ની કેટલી જરૂર હે એમને.
ને તો પાણી
ના મુકાવાય ને એમ થોડું મળે બધાને સબકો નહી મીલતા.
વાહ તો ભાઈ શેરિંગ ઇઝ કેરિંગ ભાઈ તમને બી તમારા આજુબાજુ ના દેશ છે એ એવું અ સિટી સ્ટેટ તો તમને પાણી
ના અમારી આજુબાજુ નું નથી.
તો જે ભી એ તમારો પડોશી દેશ પડોશી સ્ટેટ જ કેવાય. ગુજરાત માં ના બાજુમાં જ રાજસ્થાન
ઉત્તર ગુજરાત વાળા ન પડોશી કહેવાય
તો ભી ઈજ આવ્યું ને બાજુમાં ગુજરાત ના બાજુમાં રાજસ્થાન આવ્યું ને
ના ઈ મામાને ત્યાંથી નજીક મામા ના ત્યાંથી નજીક પડે મામાને કહો મોકલે
મામાના ત્યાં હે કે એ નથી ખબર
હા હ એ લોકો ને ત્યાં આજ થી ચાલુ થયો વરસાદ
હમ હમ બરોબર
હા હમણાં જ ત્યાંથી ફોન આવ્યો હતો ને તો કેતા હતા આજથી એ લોકો ત્યાં વરસાદ ચાલુ થયો દવીી હમણાંથી ફોન આવ હતો ત્યારથી કે વરસાદ આજે હવાથી મતલબ એવું હતું તો અહિયાં થી હવે અમે મોકલાયું એ ત્યાં ઉત્તર ગુજરાત માં જોઈએ હવે એ એ પકડી શકેલા વ અમે તો આવડો પકડ્યો હમ જ્યાં પાપ વધારે થાય ને ત્યાં વરસાદ ઓછો પડે
અચ્છા
હા જ્યાં પાપ ઓછું થાય ને ત્યાં વરસાદ વધારે પડે
એવું કાંઈ ના હોય
હા તો તમે પાપી નથી ને
હા એટલે જ નને હૈદરાબદ વાળા પાફી એ લોકો ત્યા વર નથી પડતો
હા ત્યાં વસ છાદ ઓછો પડે ત્યાં એવું હોય એટલે તો એટલે અમારે અહિયાં વાપી થી તાપી લઈ ને મતલબ વાપી થી સુરત સુધી છે તે પરશુરામ ભગવાનને અમને વરદાન દીધું કે હ મતલબ આટલા એરિયામાં કોઈ દિવ દુષ્ળ નહીં કોઈ તણાવ નું નથી આજ
જ
એમ કેરી પૂર આવશે એમ તણાઈ જશે એમ બધા તેમાં હવે તમે બી અહિયાં જ આવી ગયા હો એટલે તમે તણાઈ જશો
ક્યાં છે અમે ક્યાં તણશ હ તણાઈ નઈ એવું પણણી નથી
હ આ મેદમ
અચ્છા હા હા હમ એ તો બદલી ગય ભાઈ ભેણી ગી પછી તો ફોન ભી નથી કરતું
અચ્છા એવું હોય મેં ત ના નથી કીધી કેધી
હ નથી કરતી ફોન પ ગી પચતા જ ક એકલી ને બિચારી ને કામ એ ને આખા ઘરમાં એના જ
હા છે તો ખરી એમ તો આખો દિવસ કામ કરી ર્યા એમ
ઓહો સેલેરી મળેલી મમ્મી મળતી પછે.
કશું નહી દો ટાઈમ ખા નહી તીન ટાઈમ ખાાન નાના ધોના સોના ઉઠના
અચ્છાેવી ખ
સેલરી તો શું કરીએ.
હ.
અમે પોતે હ તો અમને બી નથી આપતા.
ઓહો બધા ટીંગાઓ ના ખપે કઈ તઈ.
એટલે તો આમાં ટીંગાવું પડેું જો હમણાં. સમજ્યા હા.
કઈ જરી માત્રે
ખબર નહી હવે ઈચ્છા નથી થતી ત્યાં જવાની.
અરે ક્યા કરે નયા નયા હૈ સબ તો યાદ આતી હૈ ક્યા કરે.
હા એવું જ લાગે. એ તો કેને તને એટલે નવું નથી ને મારે બી નવું હે
હા એ તો હે થાય થાય. એક વારનું જ ખાલી.
રીલ આવેલી કે મતલબ માવતરે જાય તો ત્યાં જવાની ખુશી હોય. પણ ઘરવાળો અહિયાં રહી જાય એટલે એને દુખી હોય.
ગરવા ખાઈ જવાનુ કેજે
ઘરવાળુંમાં કઈ મહિનો મહિનો થોડો ઘર જમાઈ થઇ જાય.
એમાં શું. અપડાઉન કરવાનું ને અપડાઉન અપડાઉન કરવાનું ને.
હ રોજ અપડાઉન.
હા.
અહિયાં થી અહિયાં થી ત્યાં ત્યાંથી અહિયાયા આવવામાં મારો દિવસ પૂરો થઈ જાય. ટ્રેનમાં જ દિવસ પૂર થઈ જાય.
બગા શું કેમ ખાવું મારા ભાઈ વાત કરવાની એટલો બધો કંટાળો આવે.
અરે ના આપડ મોસમ એટલું હોય એવું હોય ને એકદમ આળસ આવે એકદમ.
એટલે કેવું મોસમ.
એટલે આમ છાટા પડેરા અને આમ ઠંડુ હવા બી આવેલી જરાક લેટી રે તો બી ઊંઘ આવે
અચ્છા વરસાદી મોસમે અમારે જેવો વરસાદ કેટલો પડ્યો અમારે જ એટલો.
હડો ના ગમે મને ના એટલો નથી પડતો આમ નોર્મલી મને ખપે એટલો. પડે રો જેટલું જેલી કે રાયપુર એટલું
અમારે અહિયાં તો દર સાલ મતલબ બઉ વરસાદ પડે અઢળક.
બ અખર ત બાસ હાજી પડ આખર. આખું તણાઈ જાય નવસારી.
તો અમે બે પછી.
બ ઈ તરી તરી ને પછી બોટ કરી લેવાનું ને બોટ કરીને હૈદરાબાદ હાર જો ને હૈદરાબાદ. રાયપુર આવી જવાનુ
પણ એવું કેમ હૈદરાબાદ થી રાયપુર વચ્ચે ના આવે.
ના.
કેમ.
અલગ રૂટ હેને બાબા.
એટલે અહિયાં થી હૈદરાબાદ ને હૈદરાબાદ થી રાયપુર તો મતલબ વચ્ચે એમ સેન્ટરમાં ના પડે રાયપુર
ક્યાંય ના પડે સેન્ટર નાગપુર અમને સેન્ટર માં પડે હૈદરાબાદ વાળા નાગપુર બી આવે ને રાયપુર બી આવે નાગપુર તમને ક્યાંક સ્ટોપ કરવો પડે.
અચ્છા એવું છે નાગપુર માં બી થઈ જાય એટલે અમારે રાયપુર ડાયરેક્ટ આવું હોય તો મતલબ કોઈ ટ્રેન કે બસ કે એવું ના મળે.
હટા ડાયરેક્ટ માં મળી જાય અમદાવાદ થી ડાયરેક્ટ
અમદાવાદ જવું પડે.
યપ
તો અહિયાં મતલબ નવસારી છે ને મળે
તમને ખબર જ તમારી ટ્રેનું આવે કે નથી આવતી.
તો તમે તમે હમણાં મતલબ ઘરે ગયા ટ્રેનમાં તો સુરત આવ્યું તુ
હોવ
નવસારી
નવસારી ખબર નઈ અમે લોકો હુતાય તો હાલયુ જાય. મતલબ આવે એવા ટાઈમમાં જે મત હવારના સાડા ત્રણ ચાર કે એવા ટાઈમમાં આવે
ના પણ અમે આયા તો રાત્ર તો બાર આઠ વાગે નવસારી પહોંચી ગયા હતા તો તમે તો એનાથી પેલા પહોચ ગયા હશો.
એમાં નથી ખબર કેટલા વાગે આવી મતલબ એવા ટાઈમમાં કે બધી પબ્લિક હુતી હોય એમ
સુરત આવે ને એટલે સુરત પછી નવસારી નવસારી જ આવે સુરત ને નવસારી બાજુ બાજુમાં જ હે
હા તો સુરત હમ્મ જેટલું ને પાંચ સાડા પાંચ આજુબાજુ આવે એમ પાંચ સાડા પાંચ છો ના આજુ બાજુ
અમારે લોંગ રૂટની ટ્રેનો હોય, ને મતલબ રાજસ્થાનની કે સાઉથ નહી તો સુરત કાં તો વલસાડ એ બે જગ્યાએ થી પકડવી પડે
હમ્મ હમ્મ બરોબર
એવું છે તમારે ત્યાં આવું હશે તો મતલબ આ બધું મતલબ હવે શું ટાઈમ થઈ ગયો હે ત્યાં આવવાનો તો
અરે રે આપડે હૈદરાબાદ જવું હે રે
ક્યાં જવું હે
હૈદરાબાદ જઉ પડશે
હૈદરાબાદ તો જવાશે એ તો હવે નક્કી થઈ ગયું એનું તો ફિકસ છે.
હા તો મને હજી વાર હે હમ્મ પએણી જાય એને એક બે વાર થાય પછી હું સોચીશ
સોચી જ હજી
કરું તો હેજ હું તો હેજ આવેલું કે મોડુ
પછી તારી બોનની જેમ મતલબ તારા બોનની જેમ ના કરતી કે ના મારે નથી કરવુ
શું નથી કરવુ ના હું શોખીન લગન નઈ ભાઈ હમણાં થી ભાઈ વિચારી લીધું હે મે કે માર લગનમાં એક્સ્ટ્રા ખાલી ફોકટ નો ખર્ચો તો કરવાનો જ નથી.
મતલબ કોઈ ગોતીયો હે
ના
તો
અરે તો વિચાર તો હોય ને ભાઈ હવે તો બધા મોટા થઈ રહ્યા તો એક મેન્ટાલિટી હોય ને ભાઈ બધાના આટલા ખર્ચા જોયુ પૈસા નું પાણી કરે નોનસેન્સ ના જેમ ઉડાડે પૈસા જેમ તેમ લગ્નમા મે કીધું એમ મને ખપતું જ નથી એ પ્રોપર પ્રેક્ટિકલ કરીને હું લગન કરીશ
એવું બધું કરવાનું બી ન જેટલા બચે એ પૈસા આપડા સાચવી રાખી દેવાના ક્યાંક જેવું હોય, ફરવા કરવા તો હોય એમાં યુઝ કરવાના આપડી લાઈફ માં એન્જોય કર બાકી લોકો ખાઈને ભાલે જાય કસું બો એ તો ખાલી કેય જરાક ખાવાનામાં ક કામ થ ને આવું બનાય તુ નેવું બનાય તું ને મેં ઓલંગને હું મારે
ઈજ તો વાત હે ને ભાઈ ખાલી પોખડ કરતા એ ના કરતા બનતી કોશ તો ભેગા બધા ફંક્શન થાય તો એના જે હું એકકીને
એતો બેસ્ટ જ ને એવું કરવાનુ
હા મને તો ઈજ બહુ ગમે આમ ખર્ચો બી અડધો ડીવાઈડ થઈ જાય બધામાં- ખાવાનો કે શું ફોટોગ્રાફર ના શું એક જ ફોટોગ્રાફર હાયર કરાય એજ બધા ફોટોસ ક્લિક કરે.
એ તો બધાથી બેસ્ટ છે, ઓપ્શન અમારા અહં અમારા કઝિન- અમારા કઝિન નું કર્યું તું સુરત એનું મતલબ અમે જન લઈને ગયા તા ને એને ફોટોગ્રાફર બી મતલબ કમ્બાાઈન કર્યો હતો બે અહિયાં બે ત્યાં તો એ લોકોએ મતલબ ફોટોસ બી એ લોકોને આલ્બમ બી બનાવવો હોય? તો એ રીતે બની જાય ને જલ્દી બતી જાય એ નવા કામ-
હા એજ તો વાત-
કોસ્ટિંગ મેઇન તો કોસ્ટ સ્ટિંગ એ એમાં કોસ્ટિંગ જે આપડો ખર્ચો હોય ને તે અડધો થઈ જાય ને એટલે બહુ વખત કામ બી સરસ થઈ જાય!
ની જ તો વાત ને ભાઈ- અને પ્લસ જે ઘાઘરા વાઘરા જે લાડ પેરે નોરતા મતલ કે આમ હેવી હેવી ગાગરા લઈ લેને પછી યુઝ બી ના આવે એ ખાલી નોરતમ જ પહેરી ત મેં તો સોચું ખાલી લગ્ન ના ને ખાલી માંડવાના જ મારાક- કપડા પોતાના હશે બાકી મામેરું કે દાંડિયા કે ના ખાલી રેન્ટ પર- રેન્ટ પર લો પેરો ફોટો ખીચી નદી આવ પાછા-
ઈ તો બરાબર પણ અમુક વસ્તુ સામે વાળા આપે એમાં નાના કેતી-
અઈ નકા નિટનીધ જઝટી લ એવ આયતા-
હ-હ બસ અમે વાળા એમ કે ને કે આવું લેવું- એમ ના કેતી કે આવડું મોંઘું ના લેવાય પેલી વારે દેસે પછી જાતે જ લે-
એ ખબર નહ કામ શું કામ એવડું મોંઘું લેવાનું જાણે જાણે પહેરી બી નહી- પેરીને હરા કરી તામ જાણ પડ્યા પેરી પીને પનેર ધામ પેરી- પછીજ કોઈ ફંક્શન એ હે આ પહેરી ને તોન્ એકમ વેસ્ટ ઓફ-
તો વાત સાચી પણ હવે સમજે નહીિ તો એને શું કરે આ અહિયાં વાયુ કરલેે-
તો તો કઈ કેશ દે તો કશ હચવી લઈ-
એ તો બધાથી- કેટલા ની ચનીયા ચોડી-
બે-બે દેઠાણી જેઠાણીને લઈ આપીએ તો અમારા ત- દસ બાર પંદર માં ઉઠાડી નાખ્યા આમને-
ઓહો વા-વા-વા સબાસ -
ના સાબસ તું સબાસ